હલો
હલો
બોલ
શું કરો?
કોઈ યાર તો હવે અરજાથી ઘેર છીએ
એવું છે એમ રવીવાર ની રજા ફરવા બરવા નહી જ્યા જે
હાલ તો એ
અમે જ્યાં તા દ્વારકા ન સોમનાથ ન
એઉ એમ
દીવ ને ગિરનાર આયા તો બધું બનશે
એટલે તો અમાર હમાચર આલતા તા કોક તેર વરહ માં છોકરા કોક સિંહ ઉપાડી જ્યો એવો હમાચાર
હોવ કોક નેના સોકરાન બચાવા પગથિયા ચડ્યા તાન
હોવ
ઇયથી લઈ જ્યાં હાલ તો બધું બંધ છે કેમ
કરાયુ મોબાઈલ
હોવ
ઇકન ના જવાય હમા તો જવાય નહી ને તમાર ચમ નતો હા
જોયું નતું હવાર હવાર માં ઈવળી પહોંચી જ્યા
બરોબસ
તો હમ્મ હવ ઘર બર નેકળવુ છે ન બપોર પછી
એવું એમ તી જગ્યા તેના
અ જ્યાં તા દ્વારકા અન દીવ ને સોમનાથ
જીમ ખ
હઅ હોવે
ચેટલા જણા જ્યાં
પતિ જ્યા તા કેમ
ગયા
ચાર પોચ ત હવ રિ જ્યાં તા
બરો
પોચ જણા
એવું એમ તે ગેસ ગેસ ભાડે લઈન જ્યા ગેસ ભરાય
હે ગેસ
સ ગાડી ભરી અ કામ આવ હવ ઘર બાજ આબાનું
હોવ તો અવાય તો ઓય તો હે ઓ એટ હ બુધવાદ ને્દ
બરોબર ખાસા દિવસ થ્યાં. બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ મોજ કરી દીધી નઈ?
હોવ
હ
હવે કઈ સાર નતું પણ બધું બંધ છે?
ગિરનાર નું?
ઓ
બીજ બંધ જ છે, હાલ હાલ નઈ ખુલાઈ રહ્યોવ
હાલ તો કોઈક હશે સૌ મળ્યા ત કોઈક જંગલમાંહી કોઈક સીહ ક હમમ હમમ
હો તો સિલાઈ જાય પછી યાર મારી જ નાખા
ઓ! એ એ પણ પગા ખ જો બધું જંગલ જેવું છમ જાળી લગાવી દેને?
હા તો ચાલે.
પચવાલા
ક
એટલે તો શું આટલી વસ્તી આવતી હો એટલી સુવિધા કરવી પડે ને.
સુવિધા કરવી પડે હાચી હો
હ દ દસ પંદર ફૂટ જ હા
હમ પ તારી લગા તો કશું કરતા આવા કરશે હો તો કડક કરશે જ.
હવા કદક થ હવા કર છે.
હમ
હ તો જમી જતા નહ હો ત સોનોમાં ઘેરાવતા રહો બધા બધા.
હજ ચોટેલા જઈને આવશું.
એવ
હમ હમ દસ પંદર ફૂટ જાળી કરતો ને પગ છે આજુ બાજુ તો સા લ ભાવું ઠેઠું હતી તો શું અંદર જંગલ માં કોઈ હા પ્રાણી આ આવીને કે
ના કર થઠેટ ઉપર વધે તો ચાલ તો ના આવ અને બીજી બાજુ ગેટ મૂકી દેવાનું એટલે કોઈ જ ના કર ગેટ નગર રાતે મોડા ગેટ ચાલ
હા એટલે બધી પુતી સરકાર ના છો હવે
નથી થોડ મા દો બ પૈસા ભરી જલા ખાવ એટલે પેલા થઈ જાય, એવું જારી વાળી લગાવતા એવું લગી દાય તારું.
હા
કોણ બીકેય ના લાગે કોઈની વસ્તી
હા
રવાનું લગાવ દે હવાવે કડક કરશે જ.
હમ
હા છોકરાઓું પડી જાય એટલે હ અને આ તો બધેમાત્ર આવી ગયા એટલે
બધું બંધ કર્યું એટલે હવે.
બરોબર
બધું બંધ કર્યું એટલેખ થા.
હ તો ખબ ખર્ચ જ ન
હમ્મ હમ્મ
હા તમે નોકરી બકરી ચાલું નહી
ના આજ તો થઈ વા
એ નહી તો ફરવા જ બરોબરમ ચાલુ કે ને ચાલુ કે હોય એટલે
ચાલું હમ
જેવું એમ બરોબર વરસાદ વરસાદગ નહી હણા. એવુંય અમારું હોય નહી હાલતા પડતા
એ બાજુ ચોથી હોય દરિયા કિનારા તો વરસાદ ન
સાાચી વા તડકો નો વાયરો હો ખાલી
હા કોઈ તો હોવ જ જોુ પણ નહી હો સા
પણહી જ નવા સાથે ના ગીમણા તમારો હોય છે, વરસાદ હાલો તમે એમણા તો વરસાદ હોય ના કરો એમ ફરવા જાય એમણા તો હોય ઠંડુ વા વાર ન હમણાં એવું એમ
હ
બરોબર અમારે પૈબ તિયા થાય જોયું દ્વારકા બાદ જવું હો
હમ આપ બધઈ જા.
હ સ જણા જે.
હા.
તો ગાડી લઈ નેવ
હ એક વરસાદ પડે પછી જવાય.
હાલ નહી જબર
આવતા આવતા લગભગ પો પોચ પો છો. ય પો પ આવતા આવા
એવવે બરોબર કાલા દાટા દાળ ફરવલો વાર લાગલ આટલા દાથી ફોરટલો ગેસ તો થાય જ નહી પણ દ્વારકા ના હોયથી પોતે બીજી અલગ અલગ જગ્યા.
તો તો તણ માં પટી જ એક દ્વારકાજી ના હતો આ તણ માં પટી જત
ઠ પણ દ્વારકા દને તો એક થોડી મી જવા કમમ નોમ જો
દ્વારકાથી બે દ્વારકા છે, થી. પા સોમનાથ પહડીયાથી દીવ
હા એટલે
હમ્મ હમ ખ શું ફરા કેમ હા, આખો દાડી
સહી હોવેયમ.
રાતે ય રોકી જયા ત બજા હ બીજા દાક. હતા
હોટલમાં રહ્યા ત એવ કાળું કર્યું છે હોટલ.
ચ જબ જ એક રાત ના.
બરોબર.
એક સેરજી પલંગ હતા ને, બીજા ગાદલા આ હતા ત, બે જા સે પલંગ. રંગાદલા આવે.
ચાલો.
હમ, ના તોને બધું સુુંવધાય હતી.
હોવે. બરોબર. સારું ના તો આમ બધું અ હ. તોરું જ કેવાય. જમા નોતું કે નહી, મ ત્રણ હજારમાં બે અ. લગ
હા, જમવાનું અલગ છે.
એ હ.
હ, ફજાને આ આપ પ ખચો તનો છે.
હા, એ તો કરજો, તોવારો જ છમે.
હમ, હમ.
તમે તૈયાર કરો, તમારી સ્ટાફ ના તો જોઈએ.
હા, સ્થાપનાતી. તમારે સ્ટાા તર હજાર જઈે તું
હમ.
પછી લી જવું, ફરવા તો જઈએ બધા.
હા, આનંદ થવાર જાય.
હા, જે વાત વરસાદ વરસાદ નો.
ધ.
વાતાવરણ એવું ઠંડુ એટલે સારું તો મજા આપો ઠંડક નું.
હમ.
હમ, વરસાદ પડી જાય સારું છે, ગરમી ઓછી થઈ જાય બે. આ તો બે વરસાદ પડ્યા, અને પાછી ગરમી ચાલુ થઇ ગયા તો. એકલેખ. હવે વરસાદ પડી જાય, ત હા.
હ, વાવે તમે જવું કપા વપા આવ્યા નઈ
વા ત મ કપા બેે વા
બે કવા હ હમ
બીજામ આલપ એરંડા બીજાનકા પડીને, સેડેલો પડ્યું, વરસાદ વરસાદ થોડો આરો. પડત વાય દ
હમ, હમ, હાલ તો શેડે. પડ્યું, વરસાદ પડે, એટલે ફેર શેડી બહાર પ આવવા પડશે ને.
હા, હ, તો જાયું નહી, એમણા વરસાદ પડે, તોરા શી તો ટ્રેક્ટર પાસે જાયવું, એટલે હાલ નહી. હમ, કપામાં આવું, અખા દારું એટલે.
હમ.
કપાવાળું થોડો જરા છે પો નહી કમ્પ્લેટ બર્યો નહી કપા.
હા.
હમણાં કટા બટા એમ તો, થોડું ખર થઈ ગયું.
હા એટલે નેનું જગર આવી શકેટરો, હમ હમ હ. ચાલે એવું જ કરે.
ચીટમ જોવો?
હ અમારા કપા ચાલુ છે ને આ દવાન.
એવું એવ.
હમ.
બરોબર. કન્યાદ હ, હવે ત ચણ હતા.
હમ હમ.
તમે કેવો છો?
તવું લ છે.
બરોબર.
હા. બે વિકા પડી દું ત હતા અમે શડાવ્યું, પાંચ ફોન આવ્યા તો. કેસીઓગંધ ચાલુ હોય ટ્રેક્ટર આું કું મ મુ તોતો બાજેલ. બે ત મેળ પેલા થ કે?
હમ હમ.
કેટલો પગારલા ડાઈવિંગ માં? નોકરી જઈએ.
તો અગિયાર હજાર કરેલો હાલ તો કોણ.
હમ હમ.
ઓ હવે વધારે કેવું હોવ કે વાર, અગ અગ ન ગુહાજો ત
હા હા થી વા છેા નખ ટ બાહુ ટફ લ જને છે.
હા. ટી લનેા
ત ત્ર ચાર હજાર રૂપિયા આપડે ખાવાનો ખર્ચો કરવા. હમ, અગાર ગામે શું હતું. હ અમદાવાદ બાજુ પચી પચી હજાર રપપ લગાવ. ર ખાલી કે બું કોમ નહી કરવાનું.
અમદાદવા બાદ તો વસી તો સદ પગાર કે, બધાને એટલો પગાર. આપણા હમણાં જેવું પાટણ મહેસાણા એવું હો. કોમ બ બધું કર ન યાર.
તો હયા તો ક તો ડાઈવિંગ કરવાનું, હમ. ડાયજિંગ એ કરવાનું કોમે કરવાનું.
હ ના તેર ચૌદ હજાર તો ખાલી ગાડી આ કર દ હોય ખાલી.
હમ.
અગિયાર હજારમાં બધું કરવાનું.
અી ટી મ તુંધ હા ચુકમ.
હાચી વાત એજ કરે.
ખાલી રેવું ખું એનું હોય, અને ખાલી એકું ડાઈવિંગ કરવાનું.
એટ જ ન બ.
હા.
સાાચી વાત એવું છે.
પાંચ હજાર રૂપિયા ખર્ચા જાય વી હજાર રૂપિયા તો વધ ગયા આપ
વધ જ નહીં યાર હમ.
હા આપડે આ બધું પગાર ની હાલતા સાચી વાત.
આપડા નહ આપડે મે પાટણ મસાણા ન કડી બાજ જો ને એટલે જવું થઈ જાય.
છ મોસમ મરી રહ્યાખય ને એટલે.
એટલા જ જા અમ પેલી ભ માણસો મળતા ને એટ વધારે પગાર.
હમ.
તારા ટેઈપીનાના વધારે ભાવે. અમદાવાદ કડી બધારીએ.
કંપનીઓ કંપનીઓમાં યાર બધા એ બાજુ ના જ છે ને
હા બેસરાજી રહ્યું જ નહી બધા બહાર ના જ છ બધાને પગા
બે આ મારા પેલાા કોમે એવું કરતા હોય.
કોમ એવું કરે એટલે જ એટલા જ પગાર રમ ઊંચા કરે ને આપડા આપડે એવું. ગરમી નવું કમ આપણે ના કરીધ. તું કરું ગાડી લ લઈને જઉ નહીણા. બધામાં કોમ કરતા હોય પઠા આ ભઠ્ કોમ કરતા.
કંપનીઓ વધી ગયા એ ન પણ ચાલ હ એ બાજુ તો.
હા એ એન ઉપર જ ચાાલ એટલ જ નહી. બે થાય ને બધે એવું કદવા બધાાય આપડે ગુજરાતી ચોખક્ક જ જોવા મળે
હા હા.
હમ અમે કંપની ભાઈ એક જ કરવાનું બીજું કોઈ હોય ને ને આપડે તો. કડી કા કામ ન કડી કા કામ કરાવવ એવું કર એટલે. તમાળ નોક.
આ દિવાળી એ જોવું હ આ તો ડાઈવિંગ બંધતુંવું મારે.
એવું એમ. ના ના ડાવિંગ મુ એકલું જ ડાવિંગ એકલું હોય ને એવું ચલે. ના કવા ગ થરા ઘરનું આપડો ખુદ નો ખર્ચો એ ના ઘરનું પું કરું ખુદ નો ખર્ચો પડો કરવો.
પચસ હજાર પકા તોમે પ પાચ હજ ખર્ચો કા ના. ફન તો તમારે આરામ થી હજાર તો પડ્યા જાય કે હમ. બીજને જેવું પા હું ઘર લવાનું હોય આપ
હા હાચી વાત.